મજમાં.
આ મજામાં તમે કેમ છો.
બસ બસ પેલું એક ઓફિસ માટે પેલા ગ્રાફિક ડિઝઇનર ને ટેલિકોલર એના માટે વાત કરી હતી ને તમને.
હા હા.
તો તમે એના માટે કઈક આગળ કઈ કરીશ અપડેટ છે. જે કોઈ મળ્યા છે તમને. કોઈવાડી
ના મેં બહુ બધ લોકોને કીધો છે એ ગ્રાફિક વા વાળા તો છે જ મા ધ્યાને મારે તો મેં એમને કીધું છે તો એ તમને કોલ કરશે. ને તમે કહું તો તમને એમના નંબર આપી દઈશ તો તમે કોલ કરી લેજો.
અને એવું હોય ને તો આપણે ન્યૂઝપેપરમાં પણ એડ આપી શકીએ. અને આમાં એપ્લિકેશનમાં. બધી આવેને જોબ માટેની એપ્લિકેશન.
હા હા.
એમાં પણ આપણે એડ આપી શકીએ તો એમાં એડ આપીએ તો કેવું રહેશે.
ના એમાં શું કે તમે એડ આપો તો બી સારું છે. એમાં શું કે તમને બહુ બધી ઇન્ક્વાયરીિયા મળે કે બહુ બધા લોકોનો. કામ બી જોવા મળે કે એમને એ તમને તમારી એમની પ્રોફાાઈલ બી તમને બતાવશે. તો તમને બી બહુ ખ્યાલ આવે કે એમ તેની પ્રફલ સારી છે કેનું કામ કેવું છે.
હા એટલે ન્યૂઝપેપરમાં આપણે એડ આપી દઈએ અને એમાં સેલરી ડિઝાઇનરને પંદરથી વીસ હજાર અને ડેલી કોલર. ટેલિકોલરને દસથી બાર હજાર બરાબર. અને ટો.
સપનું.
ટોટલ ચાર ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ છે અને બે ટેલિકલરની રિક્વાયરમેન્ટ છે અને પ્યુનની રિક્વાયરમેન્ટ છે આપણી ઓફિસમાં.
અચ્છા અચ્છા. હા તો તમે એક એકી સાથે બધું એડમે નાખી દો. આપણે નહી ચાલતું આ રવિવારે પડકાર પેપર માં. તો એ બી ચાલશે ને તમારે? એક પેપરમાં તમે આલી દઉં તો તમને ચાલે ને એ બધી.
ઓકે. એટલે બરાબર છે હું અલગ અલગ ત્રણ ન્યુઝપેપરમાં આપવાનું વિચારતો હતો.
અરે પણ એક એક માં જ આપો ને તમે. તમને જેવું જોઈએ છે તમે એકમાં જ આપો.
ઓકે.
એ પડકાર બી બહુ સારો છે એટલે કે એ પડકાર જો છે ને એમની બી બહું બધી છે એટલે કવું છું તમને.
વાંધો નહી અને પેલું ફર્નિચર નું પણ એક કો હટેલ મારે જોઈતું હતું ફર્નિચર કરાવવું છે ઓફિસમાં. તો એના માટે ત એના માટે તમે જે ઓફિસ માટે જે ફર્નિચર વાડો કર્યો હતો ને એ છે તમારી નંબર હાલમાં નંબર?
હા હા છે ને મારી જોડે. તો તમે ક શું ટંકી પ્રોજેક્ટ જોઈએ છે તમને કે તમારે ખુદ જ શું કરાવો છો તમારે તમે.
એટલે અમારા ઓફિસમાં છે ને આખું બનાવવા છે ટેબલને કોમ્પ્યુટર કરવા બધા ડેસ્ક મૂકવાના માટે થોડુંક
તો તમે તમને એમ એમાં ઇન્ટિરિયર ભી કર કરાવો છે.
ઇન્ટીરિયરનું થોડું કામ છે તે બધું કરાવવાનું છે. મારે તો એના માટે કોઈ કોન્ટેક હોય સારો વ્યક્તિ હોય તો મને કોન્ટેક આપજો ને.
હા હા સારું તમને આપી દેશે એ તો.
તમે હમણાં કઈ જગ્યાએ જુંડાલમાં ઓફિસ લીધીએ તમે કંઈક?
હા જુનાલ મેં ઓફિસ લીધી છે.
તમારા સાનું કામકાજ છે.
હા અમારું તો કશું નહી અમાર બહુ લંબુ ચોડું કામકાજ છે અમે બધા બધામાં કમ્ફર્ટેબલ અમારે તો. કશું નહી એકચુ શું અમારો આ કો ને સર્વસ પ્રોવાઈડિંગ જ કામ છે અમારા એટલે. પણ અલગ અલગ તરની સર્વિસેસ છે, જે જેમને જે જોઈએ આવું અમને બધાનો કોન્ટેક્ટ છે અમારે. અને એ અમે આપતા હોઈએ છીએ ત્યા તમને. જેવું તમને ઇન્ટીરિયર ડિઝાઇનર જોઈએ ફેશન ડિઝાઇનર જોઈએ ટંકી પ્રોજેક્ટ જોઈએ. કે તમે શું શું જોઈએ એ બધા અમારી પાસે બધાના કોન્ટેક્ટ હોઈએ છીએ.
હા રિકુર રિક્રુટમેન્ટ જેવું છે ને આખું કોક.
હા હા રિક્રુટમેન્ટ ને જો તમે કહી શકો. ને અમારા ફ્રીલાન્સિંગ નું કામ ભી છે, અમારી પાસે. કે કોઈને આવું કામ જોઈતો હોય કે ભઈ અ જોઈએ તો આવી ક કરતા જોઈએ છીએ અમે.
એટલે ફ્રીલાન્સિંગ કયું રાઈટિંગનું ને ટાઈપિંગનું એ બધું કામ આપો છો?
ના રાઈટિંગ મનનું નહિ અત્યાર સુધી તો અમારી પાસે શું અલગ અલગ તરના રેકોર્ડિંગ ના ટ્રાન્સલેશન ના જ પ્રોજેક્ટ છીએ અમારી પાસે.
કે બરાબર, એટલે ટ્રાન્સલેશનમાં કઈ કઈ ભાષાનો ઉપયોગ કરો તમે?
અત્યાર સુધી તો દેખું મને ગુજરા, ગુજરાતી અને હિન્દી.
બરાબર.
ફાવે છે મને, પણ અત્યારે શું મારી ટીમ અ મારી પાસે બહું બધી ટીમ છે અત્યાર સુધી, તો એમાં શું ભોજપુરી પણ લોગો છે, ભોજપુરી છે, કન્નડ છે, તો અ આ આવા ઘણા બી લોકો છે, તો જ જેને જે રીતે કામ અગર અ અમને આગળ મળતું હોય, તો એ અમે ત્યાં આગળ આપી દઈએ.
બરાબર, ઓકે. તો આના આમાં કેટલા ટાઈમમાં પૂરું કરીને આપવાનું હોય છે? એવું કઇ હોય છે.
આમાં શું દેખો ટાઈમ નુ તો કશું નહી આવું. દસ પંદર દિવસ આ આ આપતા જ હોઈએ છીએ અમે, પ્રોજેક્ટ ઉપર બી ડી પણ છે, કે કેટલો લાંબુ છે, કેટલું અ છે, કમ છે, લાંબુ છે, આના પર ડિપેન્ડ હો હો હોય છે.
એટલે કેટલા કલાકનું છે? અને કઈ રીતનું છે? એમ.
હમ્મ હમ્મ હમ્મ, હા, એમાં શું પે બી સારો મળે છે. પર અમને તો એવું કે કહુ છુ ને, આ અમને તો કરવા વાળા એ નહી મળતા.
ઓકે, હા એટલે કામ છે, પણ કામ કરવાવાળા માણસો નથી.
હા અત્યાર તો શું. એક બે, આટલુંતો કઉ છું કે અત્યાર સુધી કે અમે અ એક બે કોલેજ મેં કોન્ટેક્ટ કર્યો છીએ, તો ત્યાં આગળથી શું અ અ આમને શું, એમને બી સ્કૂ, હા સ્ટુડન્ટને કામ મળી જાય. અને આમારું બી કામ થઈ જાય, બધ બધે બધાનું કામ.
ઓકે, એટલે એ રીતના સ્ટુડન્ટ તમે હાયર કરો છો એમને?
હા, કોલેજમાં કોઈ સ્ટુડન્ટ તો હોય જ છીએ. ને એમને શું બે ત્રણ હજાર તો મળે, અગર પાંચ કલાકના કામ ના. તો એ આરામથી કરેજ છે.
સારું કેહેવાય, સારું કેવાય, તો બહુ સારું છે.
હા, તો એજ શું. અમે બી ફ્રીલાન્સિંગ નું કામ કરીએ છીએ, અને તમે જેમ તમારી અ અ અ રી કવાયરમેન્ટ છે, કે તમને પ્ર પ્રોજેક્ટ જોઈએ, મતલબ તમામે ઇન્ટિરિયર ડિઝાઇનર જોઈએ? તમારો ફર્નિચર વાળો જોઈએ! સારું જોઈએ, સસ્તું જોઈએ, એમાં બી સ બહુ બધું છે. કે તમે સસ્તું અને સારું ચઈએ, કે તમે પ્રીમિયમ જાઓ છો. એ એનામે બી બહુ બધી ક્વોલિટી આવે છે.
બરાબર, અલગ અલગ ઓકે.
હા તમારા બજેટ ઉપર છે, બધું તમારા બજેટ ઉપર છે.
લાકડું બળી ને થાય.
હા હા હા
બરાબર અને આપણે ફ્રીલાન્સિંગનું આવું કઈ કામ કરવું હોય, તો કઈ રીતનો ખર્ચો થાય? તો શું કરવું પડે?
આ આટલું બધુંતો મનેઈ ખબર નહિ, ખર્ચો શું થાય. અમે તો શું જેના રીતે જોડાયા છીએ એનાથી જો થોડો ઘણો મ, મળતો હોય એ થોડો પણ શું વધારે છે સાત મહિના તો કરી ચૂક્યો તો એ શું ટ્રસ્ટ છે, તો એમનાથી કોઈ કામ આવે તો, આપણને ખબર છે કે આ મને તો નથી આવડતો. પણ હું કોઈ ઓરને કરું આગે, હાયર
હમ
બરાબર હા એટલે, આ વસ્તુ છોકરાઓને એવું હોય ને, તો આપણે કરી સકીએ. ઓફિસ કરી જોકે ડિઝાઇનર તો ચાર્ જોઈએ છે, બે ટેલી વો સાઈડમાં આવું કોઈ કામ થતું હોય ને તો, આપણે આગળ વિચારીએ. એટલે કેતોતો.
ના, ના, એવી તો સારું છે, એ બીજું કામ બી સારું જ છે, તમે કરી સકો છો એમ.
અગે સુ એઆઈ ટ્રેન્ડમાં છે ને તો લોકો લોકોને બહુ વધાર ખબર નથી કે, કાઉ કેવું કેવું કામ ચાલે છે, કેવું થઈ સકે છે? આજકલ, બહુ બધા કામ છે એમાં ભી
મારા એક મિત્ર છે, એ લોકો ફોરનના કામ કરે છે, ફોરનની કંપની છે,
હમ હમ
તો એમાં ફોટો રીટચિંગના કામ કરે, બેૅકગ્રાઉન્ડ રિમૂવિંગના કરે, પછી કલર કરેક્સન છે,
હા ત, તો એનો પેમેન્ટ ભી વધાર સારો મલતો હસે એમને તો
હા, ફોરેનના તો બધા ડોલર ઉપર છે.
હા પણ, ડોલ ડોલર ઉપર પર, હા આમ નહી ડોલરો ઉપર છે પણ, એ બહુ વધાર આ સારું મલતું હોય,
હા સારું પે હોય, હાં, હાં, હાં પિ આઉટ પે
પે આઉટ અહીંયા તો તમે વીસ હજાર મહિના કમાવ છ ત્યાં ચાલીસ પચાસ કમાઓ એટલી વારમાં
હા, એટલે ત એમાં સુ છે કે એ લોકો ફોરનના જે, ફોરેનની કંપનીઓ છે ને એમના જોડેથી કામ લઈ અને એમની જોડે જે હાયર કરેલા જો ડિઝાઇનરને બધા છે ને એ લોકો વર્ક કરે છે એના ઉપર. એવું છે, અને પછી વર્ક કરી સબમિટ કરી દે વેબસાઇટ ઉપર, તો એ રીતે કામ કરે છે લોકો.
એ, એ સા, એ વ એ, આ ટાઈમનું કામ ન અગર, તમે બી કરો ને તો એમાંમ ફાઈવર ઉપર મલે જ છે. ફાઈવર અને અપવર્ક પર. તમને તમારી પ્રોફાઈલ એકબાર અપડેટ કરો ત્યાં આગળ, અને લોકોનો ટીએમ કરો, એ ચાલે જ છે ત્યાં આગળ. ફાઈવર અને અપવર્કમાં છા છે, આવું ટાઈપનું બહ બહુ બધું કામ છે.
બધી ઘણી કંપનીઓ, મોટી કંપનીઓ છે, આવી. એવું મળતું હોય છે.
હા ના, ના આવું કશું નહી કે મોટી. તમારું અ પ્રોફાઈલ હોવી જોઈએ આવી કે લોક દેખીને જ લાગે કે નહી, તમારી પ્રોફાઈલ બહુ સારી છે ને તમને કામ મળવું જો જોઈએ. ચિકિયાત એ તમની એ વાર મેં કામ નહીં આલતા, એ તમને એક સેમ્પલ આપસે, થોડો કામ આપસે, જો બે ત્રણ હજાર નો હશે, એ તમને, એ સેટિસ્ફાય થાય તો તમને બડો પ્રોજેક્ટ મળે ત્યાં આગળથી. પણ તમારે કામથી સેટિસફાઈ થાય ને તો એ ક્લાઈન્ટ રિપીટ થઈ જાય છે ત્યાં આગળ.
સાચી વાત છે
હમ
ઓકે તો તમે આ રીતનું કામ કર્યું છે ક્યારે
ના મેં આ રીતેનું કામ નહી કર્યું પણ ખબર છે આની ખબર છે એ અમારા જો કોર્સમાં સુખાવતા હોય ને તો ખબર છે મને.
ઓકે, ઓકે, ઓકે, સારું, ચલો તો પછી મળી જવું. હમ? બને. ઓકે, ઓકે.